હા કેમ છો મજામાં
હા બસ શાંતથી તમાર કેવું ચાલે
બસ કઈ નઈ જો આ સિરિયલો જોઈને કંટાળ્યા તમે લાવો અમને ફોન કરો શું કરે છે
એવું
હા કારણ કે સિરિયલો તો અત્યારે અ એકની એક જ સ્ટોરી ચલાવે છે એટલે પછ કંટાળો આવે જોવાની
હા એક તો આપડે પેલી સિરિયલ નથી પેલી કઈ યે રિશ્તા ક્યાં કે કહેલાતા હૈ
કેટલી ચાલીએ સિરિયલ કેટલી ચાલી એ ત્રીજી કે હા ત્રીજી કે ચોથી પેટી આઈ ગઈ
હા પણ ચાલુ ચાલુ જ છે
દસ વર્ષ એમ
હા
હા હું નાની હતી ને ત્યારથી ચાલુ છે દસ વર્ષ તો કેટલો મોટો સમયગાળો કેવાય એમ દસ થી સીરિયલ ચાલુ છે બોલો
હા
અને પછી એનો ક્રેઝ ઓછો પણ નહી થતો પાછો લોકો જોઈ જ રાખે છે હા અ તો હમણાં તો ચાલ તોય મોબાઈલ આ આવી ગયા ને તો ઓછું અમારે પહેલા તો કેવું હતું ખબર ટાઈમિંગ ફિક્સ કે સાત વાગે ને એટલે ચાલુ થઈ જશે કે સાડા દસ અગિયાર વાગ્યા સુધી જો સાત વાગે પેલી આવતી હતી અ સાત વાગે કઈ આવતી પેલી ગોપી વાડીી હા બસ એ જ હા સાની બના સા આપતી હતી પછી એના પછી ગોપી વાળી પોતે પછી નવ સળડા નવે આવેવે દકત જ ર ખ કેલાત એની પહેલા એક બે સિરિયલો આવતી એ રિશ્તા ક કે પહેલા કેલા ત એની પહેલા પણ એક સિરિયલ આવતી હતી તો એવું સિલ દસ વાગે દસ વાગે ને એટલે બધું પતે પછી દસ વાગ્યા પછી જો કોઈ સારી સી લાગતી હોય તો પછી જોવાનું ચાલુ
હા
અને અત્યારે ખાલી સ્ટાર પ્લસ છે પેલા તો ઝી ટવી હતું ીટી ઉપર પણ ઘ ઘણી બધ સિરિયલ આવતી હતી એક સિરિયલ આવ મને ગમતી હતી પેલું અમ આભાવાડીી કયું ્યાં હા મેં ઘર ઘર ખેલી સાંભળ્યું છે ા મેં ઘર ઘર ખેલી
ના ના ના
સર્ચ કરજો સિરિયલ સારી છે હા એ સારી એ સિરિયલ પણ બહ સારી હતી એ પણ સારી ચાલી હતી પછી અ પેલી ગુંજન વાળી હતી ગુંજન અને એની એક બેનની સ્ટોરી હતી એનું એનું સિરયલનું નામ ભૂલી ગય મેં એ પણ સારી હતી
મે અમુક અમુક નઈ જોઈ હા તો ખાલી અનુપમા નો ક્રેઝ છે
અનુપમા અનુપમા એ એવું છે અનુપમા એ કેટલી ચાલી એક અનુપમા એક સાતમીપના સાયા અને એ રિશ્તા ક્યાં ગયલા હતા
હા
તણે તો બહુ પકડી રાખ્યું એમ સાની પણના સાથેત પતિ ગઈ ને
હા એ પતી ગઈ છે
જો એ પતી ગઈ હતી પછી એનો બીજો પાત પણ આવ્યો હતો
એવું
હા નતો આવ્યો બીજો પાર્ટ એનો અ નામ અલગ હતું પણ આવ્યો તો એનો બજ બીજું પાઠ
હા અને તો આ સિરિયલોમાં પાછું કેવું ખબર હ ડાયલોગ પાછા બહુ ફેમસ થાય આ પેલીું સાતનીભને સાનું છે
કોરોના વખતે હા હા હા કોરોના વખતે અ છને કુકર મે ચઢા ખ તું ચઢા કે ચલી ગઈ ફર રસોડે મે કોણ થ કેવું મતલબ એમ અત્યારે અત્યારે મીમ બધા ફેમસ થાય છે પછી પેલું પણ બહુ ફેમસ તો પેું ગોપીએ લેપટોપ ધોઈને
હા સુખ બી દીધું તું હવે
એ એ ઘણું ફેમસ થયું એમ પણ એક વસ્તુ છે ને શરમની ખરાબ આદત એ છે કે હંમેશા છે ને સ્ત્રીઓને રસોડામાં દેખાડશે અને પુરુષોને
કામ કરતા હા
અને સ્ત્રીઓ એક તો ઘરે બેઠા નવરી હોય બરાબર તો આ જોઈને એમના દિમાગમાં એ છબી પડી જાય પછી
હા
સ્ત્રીઓનું આ જ કામ છેને પુરુષોનું એક તો અ હંમેશાથી જ આપણો જે દેશ છે પુરુષ પ્રધાન રહ્યો છે
હા.
તમારી જોડે એક વિકલ્પ છે, એક ચાન્સ છે તમારી જોડે સુધારવાનો તો કોઈક એવામ સારા સંદેશા સાથે તમે સિરિયલ લાવો ને તો કેવું કે લોકો કોનામાં જાગૃતતા પણ આવે એમ એવું-એવી સીરીયલ હતી ને એક કઈ હતી પેલી આનંદી વાળી
હા.
અ નામ બાલિકા બધું.
બાલિકા વધુ.
એ બાર લગ્ન પર હતી. હા તો એવું તમે એનામાં દેખાડ્યું હતું કે બાળ લગ્ન ખોટું છે. તો કેવું કે લોકો જે એવું કરે છે એ લોકોનામાં જે છે એ અવેરનેસ આવે.
હા.
તો એ જે છે એ સારું રે એમ તમારી જોડે એક માધ્યમ છે, જ્યાં તમે સંદેશા લોકો જોડે પહોંચાડી શકો છો. તો પછી તમે કોઈ સારું એવું જ કરો ને અને એમાં જે હતું ને એ લોકો જો જાતા ને તોું દેખાડી શકતા કતા હતા કે એનો પતિ જે છે થઈ ગયો પછી, એ બંને વચ્ચે ચે સારું રહ્યું બધું. પણ એ લોકો એવું ના દેખાડ્યું. કારણ કે લોકોને બતાવું હતું કે ના બાળ લગ્ન ની અંદર નુકસાન થાય
હા-હા.
પછી એના ફરીથી લગ્ન થાય છે, એવું થાય છે.
સિરિયલોમાં પછી સ્ટોરી, બહુ લાંબી-લાંબી ચાલતી હોય.
અ એક જે હતી ને બહુ એક બીજી ચાલી હતી પેલી પ્રેરણા વાળી નામ શું એનું? પેલી કસોટી જિંદગી કી.
હા.
એ પણ એમાં કેવું પાછું પહેલા આવતી હતી. પહેલા આવતી હતી અને પછી સેમ ની સેમ પાછનું મોર્ડર્ન વર્ઝન આવ્યું હતું.
ઓહોહો એકનું એક જ વસ્તુ દેખાડ્યું, એમ
હા, મિસ્ટર બજાજ ને પ્રેરણા અનુરાગ વાળું છે.
આહ હ સીરિયલોમાં તો પાછું કોમેડી સિરિયલ પણ હારી હ એન્ટરટેનમેન્ટ માટે
લાફ્ટર શેફ હા તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા લાફ્ટર શેફ ને બધી. પછી કેવું હતું ખબર અમુક અમુક જે શો હતા ને એ શનિ રવિ જ આવતા હતા.
હા એ પાછું એમનો ટાઈમ ફિક્સ હોય. તે સની-રવિ જ આવે.
હા એ મજા આવતી હતી હ એ તો અત્યારે ચાલે છે. સેવન ભાઈ કેટલી બધી. એમ અને એના વીએફએક્સ તમ જોયા હોય તો જે નાગીન બતાવે છે અંદર હા પણને પેલા ગમતી હતી મને અત્યારે તો ઓછી. મે સિરિલો તો જોતી જ નહી. તો પછી અ એક જે પેલું ડાન્સ ના શો આવતા હતા. ડીઆઈડી અને ડાન્સ પ્લસ હા ડાન્ ડાન્સ ઈન્ડિયા ડાસ તો એ જે છે ને
સારું માધ્યમ છે પેલું કોઈ નાના બાળકનું હોય.
ટેલે હા અરે બો મસ્ત બાળકો આવતા હતા અંદર
હા અચ્છા સિંગિંગ વાળી ભી સિરિયલ મસ્ત આવતી હતી
એ છે ને કે ઓવર સિંગિંગ વાળા કેવું કર્યું પહેલા હારું આવતું હતું
અ હા
તો બસ આમ કોઈક ઈમોશનલ સ્ટોરી નાખીને થોડા ઈમોશનલ કરી દેશે અને પછી મારા ઘરમાં આ નઈ અને અમુક તો સ્ક્રિપ્ટેડ હોય છે
હા
એ લોકોને કેવામાં આવે કે
તમે આવું બોલો હા
ટી આર પી માટે
હા
તો એવું તો પછી કઈ મતલબ ના રે ને સિરિયલ નો કે શો નો
હા
એવું છે પછી અ બીજી કઈ હતી પ્રેરણા વાળી એક પેલું હતું ને વાળી
હા
તુલસીવાડી
હા
સાસ ભી ક
બહુ થી
હા એ એ પણ પહેલાં જૂની આવતી હતી હા પછી પાછી અત્યારે પાછી નવી એક્સટેેન્ડ કરીને નવી એમને ખબર પડીને કે લોકોમાં ક્રેઝ વધ્યો
હા આ કોરોના ટાઈમ ના લીધે ક્રેઝ વધી ગયો બધામાં
સાના લીધે
કોરોના ટાઈમ ના લીધે આપણે કોરોનામાં ઘરે રહે તા ને તો બધે કોઈને કશું હા કોઈને કશું કામ ના હોય ને એટલે બો અ ટીવી ચાલુ કરીને બેસી જાય પેલું તો શૂટિંગ તો ચાલતું ન એટલે જૂની જૂની જે બધી
સિરિયલો હોય ને એ હા હા પછી એમાં મહા લોકોએ રામાયણ મહાભારત બો જોઈ
હા કોરોના ટાઈમમાં
હા પણ એ મા ભારત જૂની આમ કેહેવાય હ કે રામાયણ મહાભારત એટલી એક્ટરો એટલી મસ્ત એક્ટિંગ કરી હતી ને કે લોકો એ જે એક્ટરો હતા ને એ લોકોને સાચી ભગવાન માનવા લાગી ગયા હતા
હા એકદમ એમ નેચરલ એક્ટિંગ હતી એમની
હા અને સેટ બેટ જે બધું હતું એ કમ્પ્લીટ આમ ભલે એ વ ખતેમ બો ટેકનોલોજી વી એફ એક્સ ને બધું નોતું
હા
પણ એ રામાયણ મહાભારતની તુલના તો અત્યારે કોઈ એવું ના બ બનાઈ શકે એમ
હા
વચ્ચે એક આદિ પુરુષ આઈતી
હા કઈક પ્રભાસની હતી કદાચ
હા હા તો અંદર કેટલા ખરાબ વીએફેક્સ હતા.
હા
ચામ ચિડિયા બતાયા તા પેલા એની જગ્યાએ પછી જે શું ચામા સુવર્ણવાહક જે પેલું અ રાવણ નું હતું ને
આ હા પુષ પકવાહક કે એવું કઈક જ નામ હતું
એની જગ્યાએ ચામાચિડિયા બતાયા હતા
અરે રે તો કઈ મતલબ રહ્યો તો આજની પેઢી ને તમે દેખાડી રહ્યા છો
તો તો તમે જે ચલો તમે છેને આવી વસ્તુ સાથે છેડછાડ ના કરી શકો કારણ કે આવી વસ્તુ કેવું આમ જે ઓરીજનલ હોય ને એજ સારી લાગે એમ
હા
પછી તમે આવી વસ્તુઓને અને પાસે એવું કીધું તું બજેટ તો આટલા કરોડ નું છે અને બજેટ તો આ
હા પણ જીદ કર્યા વગર તમે જે નેચરલ આમ ઓછા બજેટ માં બનાવી હોય તો આમ સારું રે દેખાવ સારું આમ હા
કઈ નઈ ચાલો હવે હું કઈ નઈ તો વેબ સિરીઝ શોધું કઈ સારી
હા સારું સારું
આવજો
હા આવજો